હલો
હેલો, કેમ છો?
મજામાં, તમે?
બસ અમેબી મજામાં, શું કરતા હતા?
કાઈનઇ, જસ્ટ બેઠી તી ફ્રેન્ડ્સ જોડે, બોલો ને.
અચ્છા કાઈ નઈ, હું ભી બસ જો કેતી કે તમે. આમ કપડા ને મેં કીધું લેવા તામારી ટ્રીપ છે ને, તો મેં કીધું ક્યાંથી લઉં? તો મેં કીધું કે તમને પૂછી જોઉ
હા એમ એમ કપડાં એને ઓનલાઈનમાં તો વધારે સારા મળે કેમ કે એમાં આપને ફેશન ખપે એવી મલે
હા એ તો મલે
પડે
ઓનલાઈન લઈ પણ આપડે જોઈ તો ના શકીએ ને કાપડ કેવું છે, કે કેવું આમ દેખાવામાં કેવું લાગે આમ ઓફલાઈન લઈ આપડે જાતે દુકાને જઈને આપડે પહેરીને જોઈ શકીએ કે આપણા પર સારું લાગે છે, કે કેવું છે, ફિટિંગમાંને કેવું કાપડ છે, એને બધું આપડે જોઈ શકીએ
હા એ તો ઠીક છે, પણ આપણે ઓનલાઈન તમે અગર શોપિંગ કરશું ને અગર એ આયું ને તમને ના ગમે તો તમે રીટન પણ કરી શકો છો.
પણ એને કેટલા દિવસ લાગે તો કેટલા પાંચ છ દિવસમાં તો આવે પછી આપડે એને જોઈ પહેરી પછી લેવા બે ત્રણ દિવસમાં આવે પછી બીજું મંગાવી એ તો હાલે કેટલો બધું આપણો સમયનો બગાડ થાય આમ તો જાવ દુકને જે ગમે તો ઠી ક ના ગમે તો આમ બીજું જોઈ લો આમ ત્યારે જ કામ પતી જાય
હા એ તમારી વાત સાચી પણ અગર તમને ફેશન વધારે ફેશન વાળા કપડાં જોઈતા હોય તો ઓનલાઈન શોપિંગ તમે કરી શકો છો
હ
બાકી તો ઓમ જોવા જઈએ તો ઓફલાઈન શોપિંગ સારી જ છે. પણ ક્યાર બાબતે હું એમ કહું કે ઓનલાઈન શોપિંગ વધારે સારી કેમ કે આપને જ્યાં મજા આવે ત્યાં જેવું જોઈએ એવું ને જયારે ખપે ત્યારે આપણે ઓર્ડર કરી શકીએ છે. એ પણ ઘર બેઠા ઘરમાં ને આમ તમને ઓન ઓફલાઈન જોવા જાય ને એક તો તડકામાં જાવું પડે અને આપડે ત્યાં દુકાનદાર પાસે જાએ તો અગર એનું મૂડ ના હોય તો એ બતાવે પણ નહી. ને એમ વિચારી કેને જોઈતા નથી ખાલી વિખાવા આયા છે, ને એમ કરી ને પણ ના આપે
હા એ તો છે, ક્યારેક એવું લાગે કે દુકાનદાર ને એવું થાય પણ હવે બધા હવે બધું ઓનલાઈન લેશે તો પછી કોક એવા સાચા જે પ્રામાણિક દુકાનદારો હોય જેની ખાલી ઘર દુકાનથી ચાલતું એની પાસે કોણ જશે એનું ઘર કેમ ચાલશે
હા એ તો તમારી વાત સાચી પણ આપણેે એમ ક્યારેક કહી શકીએ કે ના ઓફલાઈનમાં પણ સારા કપડાં મળી જાય છે, આપડે ધાર્યા એનાથી પણ
હ મળી જ જાય વેરાયટી જડે થોડુંક આપને ફરવું પડે પણ એ મળી જાય ને આપડે એમ આપણે જાતે જોઈને કઈ શકી આપણા કપડાં ગમશે કે ની આમ ઓનલાઈન તો આપડે એકદમ જોવામાં સારા લાગે પણ બધા ન બોડી નું ને શરીર ને હરખું ના હોય તો કેનામાં કેવા સૂટ થાય આપડે જોઈને ના ખબર પડે એટલે આપડે ટ્રાય કરીએ કે ઓફલાઈન એમ ઓનલાઈન ના થાય
હા એ બી તમારી વાત સાચી ને ક્યારે કેવું થાય આપને ઓમ ગમતું હોય પણ પહેર્યા પછી મજા ના આવે અન્ક ફર્ટેબલ લાગે. ને પેર્યા પછી સાઈઝ પરફેક્ટના આવે થોડી સાઈઝ આખૂ એક્સચેન્જ કરવું એ આમને ઉમ તો કઈક માથકૂટ છે, એમાં ભલે પણ
હા એજ ના આમ ઓનલાઈન તમ જાત ઓનલાઈન હોય તો તમને જોવું પડે કે કેવું લાગશે અમ ખાલી અંદાજો લગાડવો પડે કે સારું લાગશે કે ની ઓમ ઓફલાઈન હોય તો શું હે કે સારું રે આપડે જાતે જોઈ લઈને ટાઈમ બી બચે આપડો
હા એ બી હે ઓફલાઈનમાં તો એવું જ છે, તમને હમણાં નીકળવુ હોય તો તમે હમણાં બી નીકળી શકો એવું છે. પણ ઓફલાઈનમાં ક્યારેક વરસાદ કેવું પડે ને તો દુકાન વધારે પડતી બંધ હોય બપોરે હોય તો દુ કાને વધારે પડતી બંધ હોય પછી ક્યારેક પણ એવું તો થાય કે દુકાન વાળાના હોય ક્યારેક જમવા ગયા હોય ક્યારેક ઈ બીમાર હોય તો બંધ હોય ક્યારેક ફરવા ગયા હોય તો બંધ પણ એમ જોઈ શકી તો ઓનલાઈન શોપિંગમાં એવું ના હોય એ તો ઓલ ટાઈમ
વરસાદ તો આ હમણાં જ ચાલુ છે છે બાકી તો વરસાદ ના હોય ને બંધ હોય તો આપડે ફોન કરીને નંબર તો હવે ઓનલાઈન મળી જ જાય છે. ફોન કરીને પૂછી લેવા હોય તો જવાય નકો ના જવાય. ને કેટલી બધી દુકાનો બધા તો એક જોડે બંધ ના રાખેને એમ ખાલી એવી કોઈક રજા હોય તો બંધ હોય બાકી ત્યારે તો આપડે બી ના જઈ ત્યારતો આપને ખબર હોય કે રજા છે. બાકી આમ તો કેટલી બધી દુકાનો હોય એટલે કોક ને કોક તો ખુલી જ હોય.
હા એ બી તમારી વાત સાચી છે ને અને અગરેને આપડે કોઈ બી દુકાન ના રેગ્યુલર કસ્ટમર હોય ને તો આપને ઈ એક્સચેન્જ પણ કરી આપે રિટર્ન પણ કરી આપે ને આપની આપડી એને ચોઈસ પણ ખબર હોય
હા એજ નહી આપડે જો ઓનલાઈન ભલે ડિસ્કાઉન્ટ હોય સારું ડિસ્કાઉન્ટ પણ એ લોકો ને બી કઈક પ્રોફિટ બહુ બધું પ્રોફિટ થતું એટલે જ આપને આટલું બધું ડિસ સોન્દેર આમ ઓફલાઈન જો એ લોકો આપડે ડિસ્કાઉન્ટ આપે પણ એટલું બધું ડિસ્કાઉન્ટ નહી કે એ લોકોને પછી નુકસાન થાય.
હા એ તો છે એમ જોવા જઈએ તો ઓફલાઈન બી શોપિંગ સારી કેવાય
હમ્મ હવે આપડે થોડુંક એમ થાય ને કે ઓનલાઈન તો બધા શોપિંગ કરતા હોય. પણ ઓફલાઈન વાળાની કેટલી બધી દુકાનો ને હવે એટલા બધાને બંધ કરવી પડે છે કે બધા ઓનલાઈન જ ખરીદે એટલે બધા ઓફલાઈન બંધ કરજે કરી દે છે દુકાનો.
હા આપડે અમુક એક સાઈડ થી જોવા જઈએ તો જેમ ઓનલાઈન શોપિંગ સ્ટાર્ટ છે એમ કેટલા લોકોને તો નોકરી પણ મળી છે. જેના પાસે નોકરી નહોતી જે કાઈ કરી નથી શકતા જેના પાસે કઈ એબિલિટી નથી. જેના પાસે કઈ સ્કીલ્સ પણ નથી. એ ખાલી ડિલિવરી નું કામ કરે ને તો પણ એને એની સેલરી મળી જ છે.
હા એ તો છે, પણ આપડે જો હવે તો કેટલા બધા ફોન ને બધું ઇલેક્ટ્રોનિક વસ્તુઓને બધું કેટલી ઓનલાઈન મળે છે. પણ એ મળે છે, એમાં આપણેે અહીંયા સર્વિસ નથી મળતી પછી એના પાછળ ફોન આપડે મંગાવે તો અહીંયા ક્યાંક સપોઝ મેં વિવો નો ફોન મંગાયો તો અહીં ક્યાં મને વિવો ના ફોન ની સર્વિસ મને દુકાનમાં નહી મળી શકે કેમ કે આપડે ઓનલાઈન મગાવ એમ આપડે દુ દુકાનમાંથી જો લઈ તો કઈ ભી થાય ફોન તો આપડે ડાયરેક્ટ એના પાસે લઈ જઈ શકીએ ને.
હા એ તો તમારી વાત સાચી છે. કે આપને કઈક પણ જરૂરી હો તો આપણે ઓફલાઈન વાળા ને કોલ કરી તો ઘરે કો કામ કરી જાય હોમ સર્વિસ પણ મળી શકે પણ ઓનલાઈ ના મળે
હા એજ ને આપે કઈક બી થાય સપોઝ આપડે કઈક લીધું ને એનું એને એમ કીધું દસ દિવસ પણ દસ દિવસ થી માથે બી થાય તો બી ચલાવી લે આમ ઓનલાઈન વાળા ના ચલાવે
હા એ તો છે.
હા ઓનલાઈન ભલે કે આપડે હમણાં જ ગમે કેટલા બધા એપ છે. જેમ કે ઝેપટો બ્લીનકીટ છે, કે હમણાં આપડે ઘર બેઠા આપી જા પણ જેની રસકસની દુકાનો હોય ને આવી બધી શાકભાજીની દુકાનો તો પછી આમ તો એ લોક લોકો બી બઉ ગરીબ જ હોય એટલા બધા ના હોય પૈસા ને આપડે આમ ઓનલાઈન મંગાવી તો પછી લોકો નું ઘર કેમ ચાલે
હા એજ ને પણ અમુક ટાઈમ હો ને આપડ ઓનલાઈન શોપિંગ કરવા જઈ ને તો ફ્રોડ પણ થઈ ગાયું મારી સાથે એક વાર એવું થયું હતું કે મે ઇન્સ્ટાગ્રામ માંથી એક ડ્રેસ જોયો હતો એ તો મને બહુ જ ગમી ગયો હતો ને. રીઝનેબલ પ્રાઇસમાં હતો, તો મેં ઓર્ડર કર્યો કેશ ઓન ડિલિવરી રાખી. ઈ આવ્યો મેં કેશ ઓન ડિલિવરી એક્સેપ્ટ કરી ને પછી જયારે મેં. ઓપન કર્યું પાર્સલ ચૂઠા નીકળ્યા દાંઅ ફ્રોડ થયું છે.
હા એજ ને પછી ફ્રોડ નું તો તમે હવે આગળ ક્યાંય આગળ વાત બી ના થઈ હ કે કેમ કે વેબસાઇટ જ ફ્રોડ હશે.
હા એજ નહી ને આપડણે નંબર હોય એમાં નંબર કોલ કરી તો એ ઓલું જ ના થાય કોલે લાગે જ નહી. કેમ એને લંગર ભી ખોટા.
મારા ફ્રેન્ડ જોડે ભી એક થયું હતું એને ઓનલાઈન મોબાઈલ મંગાયો હતો. તો મોબાઈલ ના જ જગ્યાએ. અ એક સાબુ ન હોય ને એક સાબુ આવ્યો હતો કપડા ધોવાનો. તો હવે એને રિટર્નમાં નાખ્યો તો કોઈ લેવા જ ના આયો. રિટર્ન પાર્સલ ભી તો એના ત્રીસ હજાર તો આમને આમ જતા રહ્યા.
હા એજ ને આપડે એ કહી શકીએ કે ક્યારેક તો બહુ જ મોટો ફ્રોડ થઈ જાય છે, ઓનલાઈનમાં.
હવે નાગળ. પછી ફોન કરવાનું ટ્રાય કરે તો ભી લાગે જ નહી કેમ કે ફ્રોડ કર્યા વાળા હોય જ એટલા મીન્સ મગજ. એટલું દોડાવે કે આપડે પછી પહોંચી જ ના શકીએ ત્યાં સુધી.
હા એજ ને કેમ કે એ લોકોનું કામ જ એ છે, એ એ બધા ને એ બધું કરે ને એટલે એને ખબર જ હોય કે આગળ શુંમ કરવાનું કેમ થશે એ લોકો કેવું શું કરશે.
એ મુદ પે એ કલે.
એજ ને એમ જો આપડે દુકાનમાં જઈને લઈ આવી તો જો જોઈને જ લઈ કે આવું છે, ફોન છે, કે શું છે? ને કઈ ભી થાય તો ડાયરેક્ટ એ લોકો ને જ પકડવાનું કે આમ થઈ ગયું તમારી વસ્તુ માં.
હા એ એ લોકો હેલ્પ પણ કરે આપને કેમ કે એ લોકો વોરંટી પણ આપી હોય એમ ઓનલાઈન વરંન્ટટી નામ મળેરલી.
હ એજ ને પછી આપડે જો વારા ઘડી એ લોકો પાસે લઈ. તો એ લોકોને આપડ ખબર પી હોય કે આપને કેવું ગમે છે તો આપણે એવું જ બતાવે એ લોકોને આપણો. આમ વિશ્વાસ છે એક બીજા બેને. કસ્ટમર ને ને દુકાનદાર ને એક બીજા ઉપર.
હા! એ ને, એ તો સારી વસ્તુ કેવાય. કે ઓફલાઈનમાં એ લોકો ને બધી. ખબર હોય. પણ એ ઓનલાઈનમાં એ લોકોને ખબર ના હોય ને. ઓનલાઈનમાં તો આ. જોવા જઈએ તો, એક રીતે સારું પણ છે.
એટલે હા, એ ભડલે આપડે ઓનલાઈન. અ ઘણી બધી ઓપ્શન હોય, કે આપડે ઘર બેઠા હોય પણ. કેવું આવે? શું આવે? ને મીન્સ પેમેન્ટ કરી દે આપડે પૈસા. નને આવ્યું જ નહી તો આપણી પાસે.
હા! એ વાત તમારી સાચી ને પણ ક્યારેક કેવું થાય, કે આપણે ઘરમાં એકલા હોય ને કાઈ. પ્રોબ્લેમ થઈ ગયો હોય ને, આપણે ના જઈ શકીએ બારે. આપડણે કઈક ભી બ્લિંકટ કે એમ કરીને આપડણે મંગાવી શકીએ છીએ.
એ તો ક્યારેક તો ચાલે. પણ હવે હરફેરે આપણે ઓનલાઈન કરે. તો પછી ઓફલાઈન વાળા ના ઘર કેમ ચાલશે? આપડે. થોડુંક એ લોકો ન ભી વિચાર આવે ને.
હા! આપડે ઈ કહી શકીએ. કે પૂરે રીતુ પૂરે રીત ચાહે ઓનલાઈન. પર ડિપેન્ડ ના રહેવાય. અને ઓફલાઈન એમ યુઝ તો બયો કરાય. પણ ક્યારે શું યુઝ કરવું? એ ખબર હોવી જોઈએ.
હા! અમે એક સીમા હોવી જોઈએ, કે આટલેક સુધી ઓનલાઈન મંગાવવાનો આ વસ્તુ. ને આ વસ્તુ ઓફલાઈન લેવાની.
હા! એ ખબર હોવી જોઈએ. ક્યારે શું યુઝ કરવું? ક્યારે શું નહી? કેટલા સુધી કરવું?
હા એજ ને. આમ કેટલા ફ્રોડ થી બચી આપણે ખબર હોય ને કે આમ વસ્તુ અહિયાંથી લેવાની. તો આમ ફ્રોડ આપણી સાથે ઓછા થાય.
હા આ આમે ફ્રોડ તો આ ફે બહુ જ થાય છે હમણાં.
હમ બહું સાઈબર ક્રાઈમ ને ફ્રોડ ને બહુ વધી ગયું છે.
હા એજ ને ઠીક છે લો હવે મને બારે જાવું છે.
હા, હા.
હા.